હા. એકદમ મજામાં તમે કેમ છો.
હ હ મજામાં છું હું હમણાં થોડીક લોકલ માટે માર્કેટમાં શોપિંગ કરવા માટે આવ્યો છે. તમે ક્યાંથી શોપિંગ કરે એમ તો.
અમે તો લોકલ માર્કેટ માટે શોપિંગ કરીએ છીએ અને મોટા બજારો એટલે મોલ હોય છે એ માટે બી ખરીદી કરીએ છી તમને શું કેય તમને કયું સારું લાગે છે.
હ અમે પણ બેવજમાં ખરીદી કરીએ પણ જો નાનું નાનું વસ્તુ ખરીદવાનું હોય તો અમે લોકલ માર્કેટમાં જઈને અમે ખરીદી કરી લાવએ છીએ. જો અમને કોઈ વાર ફરવાનુંને એવું મનથી હોય તો અમે ડીમાર્ડમાં ને એવા જાયને ત્યાં બધુ બધુ સુવિધા હોય છે પિક્ચર જોવાની ગેમ્સ રમવાની અને અન્ય ઘણી બધી સુવિધા હોય છે જેના લીધે એક એન્જોયમેન્ટ પણ થ થઈ જાય અને ખરીદીની ખરીદી પણ થઈ જાય.
હા બરાબર છે કારણ કે જે આપડા ઘર વપરાશની વસ્તુ છે એટલે કે આપણે મોલમાંથી કે ઘણા બધા સોપ બીગ માર્કેટ છે. ડિમાટ્ છે ઘણી બધી એવા અ તો ઉપલબ્ધ છે એ બધી સુવિધાઓને ત્યાં બધા લોકો વધારે ખરીદવા માંગે છે અને ત્યાં પણ આપણને સારો એવો થોડો ઘણો ડિસ્કાઉન્ટ મળી જાય છે. જે કોઈ પણ વસ્તુ પર એટલે જે આપણે જે દુકાનમાં ખરીદી કરીએ છીએ તેના કરતા દરે બે ત્રણ રૂપિયા ઓછા ભાવ આપણને મળી રહે છે. જેથી કરીને આપણે એવા બજારમાં ખરીદી કરવુ જોઈએ જ્યાં આપણને જઠ્ઠામાં માલ બી મળી જાય અને સારો અને એની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ અને ગુણવત્તા સારી હોવી જોઈએ તો જ આપણે ખરીદવા જોઈએ કારણ કે અમે તો અમે પહેલા તો એ જ કે દુકાનમાંથી ખરીદી કરતા હતા પરંતુ અમ હમણા હમણા ડીમાર્ટ આવી ગયા છે. પછી બિગ માર્કેટ આવી ગયું છે. પછી સ્માર્ટ બજાર આવી ગયું છે. જેના કારણે અમે આવી બધી જગ્યાએ વધારે પસંદગી કરીએ છીએ તો તમારા ઘર ને બધા લોકોમ આ બીગ માર્કેટ કે પછી ડિમાર્ટ એવી કોઈ ખરીદી કરવા માંગે છે કે પછી તમે કીધું કે લોકો માર્કેટ થી ખરીદી કરે છે.
નિ અમારે ત્યાં અમે જોયું ત બે જગ્યા જાય છે કોઈ ફરવાનું નહી હોય તો ડીમાર્ટને બિગ માર્કેટમાં ન જાય અને લોકલ ખરીદી કરવાની હોય તો આ આ બસ ખેરગામ નેવાથી શાકભાજીને ઓલી આવે છે. જેના લીધે અ અ ખુબ સારું રહે છે. અને હાકભાજી પણ તાજી ને એવી આવે આપણે ડિમાન્ડને એવુ હોય તો બહ આગે છે એટલે તે દરરોજના જવાનું પરવડે પણ નહીં અને કોઈ વાર મોજ સોકને કારણે હોય તો તેઓમાં જે આવે છે.
હા બરાબર એ તો એજ કે આપણેે તો શાકભાજી નહી ખરીદી તો આપડે તો દુકાનમાં જઈને ખરીદી કરીએ તેજ સારું છે. કારણ કે આપડે ઓનલાઈ નેવુ એવું પણ બધું આવી ગયું છે કે ઓનલાઈન બધું મળી જાય શાકભાજી બી પણ આપડે ત્યાંથી ખરીદું એટલે ન કરવું જોઈએ કારણકે આપણે એટલે કે ત્યાંથી ઓનલાઈન ખરીદી કરીશે પછી કઈ ક્વોલિટી હશે શું હશે એટલે કે બરાબર છે કે નહીં કોઈ પણ શાકભાજીથી આપણે જોઈ શકતા નથી. જેથી કરીને આપણે જેટલી રૂબરૂ ખરીદી કરીએ એટલે એટલા માટે સારું છે કારણ કે આજના આધુનિકમાં તમે જાણો જ છો કે શહેરોમાં પણ અને ગામડા પણ ઘણી બધી દુકાનો આવી ગઈ છે અને હરીફાઈ પણ ઘણી બધી વધી રહી છે અને શહેરોમાં તમે જાણો છો કે ઘણા બધા વિવિધ પ્રકારના મોલ ચાલુ થઈ ગયા છે કે પછી સ્માર્ટ બજાર છે પછી હોલ છે ડિમાર્ટ છે ઘણા બધા વિવિધ જગ્યા ઉપલબ્ધ હોય છે જેથી કરીને એ લોકો માર્કેટ કે માર્કેટિંગ પર આવી જાય જેથી કરી એ લોકો ભાવમાં પણ ઘટાડો કરે છે અને થોડા ઘણો ઓફરો પર રાખે છે એટલે જેથી કરીને આપણેે જે લોકો એલે આપણા માટે સારી વસ્તુ મૂકે છે પરંતુ એ લોકો જોવામાં કોઈ ભૂલ થઈ જાય એટલે કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ આપણે ઉચકે લીઈએ તો આપણે એ જોવાનું પણ ધ્યાન અને એ લોકો ઉપર ધ્યાન રાખવું જોઈએ. એટલે કે એકસપાઈરી ડેટ વારી કોઈ વસ્તુ ત્યાં મુ હોવી ના જોઈએ જેથી કરીને ગ્રાહક લોકો સમજી વિચારને કરે એ લોકો વિશ્વાસ કરીને ખરીદે. એટલે કે આપડે પણ ધ્યાન રાખવું જોઈએ અને એ લોકો પર ધ્યાન તો રાખવું જ જોઈએ કારણ કે મેં પણ ઘણી બધી જગ્યાએ સાંભળેલું છે અને સોશિયલ મીડિયા પણ આ બધા એ જ કરે છે કે આ બોલમાંથી એક્સપરેડ વાળી વસ્તુ નીકળી અને જેના કારણે લોકોને એટ ગંભીર ઈજા પણ થઈ અને બીમાર પણ પડેલો લોકો અને લોકો પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કોઈ પણ વસ્તુ ખાય એટલે ઓનલાઈન વસ્તુ ખરીદે કે પછી રૂબરૂ વસ્તુ ખરીદે તે પહેલા આપડે એક્સપાયરી ડેટની ચેક કરવી ખુબ જ જરૂરી છે કેમકે ચોકલેટની વધારે આપણે ચોકલેટ મકે નાના છોકરાને આપડે આપીએ છીએ જેથી કરીને એમાં આ એક્સપાયરી ડેટ ચકાસવું ખુબ જરૂરી છે. કારણ કે નાના બાળકોને આવું આપી દઈએ અને આપડે ચેક કરવા વગર ખાવા આપી દઈએ તો નહી ચાલે એમ અને પછી એ લોકોને અને મેં તો સોશિયલ મીડિયા પર વધારે જાગૃત છું. કારણ કે આવી બધી જે પણ બધી આવે છે દુર્ઘટના સમસ્યા કે કોઈ પણ જે પણહે આવે છે તે હું જોઉં જ છું અને વધારે ધ્યાન આપું છું શું તમારા કઈ ગામમાં કઈ થેલું છે તમારા ગામના લોકો એ આવું કોઈ મોલ ખરીદી કરીને એક એકસપાઇરી ડેટ વારી વસ્તુ લઈ આવેલા છે
ત્યાં એક બાજુમાં થયું હતું કે તેઓ મોલમાં ગયા હતા અને તેઓ એક્સપાયરી વસ્તુ લઈ આવ્યા હતા અને જેના કારણે તેમના છોકરાને પછી હોસ્પિટલમાં નાખવા પડ્યો અને ખુબ મોટો ખર્ચો થયો અને પછી અમે મોલવાળા પાસે કેસ કર્યો પછી એમણે જ હોસ્પિટલનું બિલ ભરયુ હતું જેથી તમે કીધું તેમ મોલમાં કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક્સપાયરી ડેટ હોય કે જે જે આપણે સમયસર ચેક કરતું હોવુ જોઈએ.
હા, એ તો ચેક કરવું પડે જ છે. કારણ કે હમણા તો બધી ઘણી બધી દુકાનોમાં પણ જોવા મળે અને ઘણા બધા લોકો દુકાનદારો પણ ઘેર પેલા હોય છે જેથી કરીને એ લોકો ગમે તે વસ્તુ મૂકી દે છે એ લોકોની વસ્તુ વેચાવવી જોઈએ બસ એવું જ વિચારે છે પણ એ ના ના સારું કહેવાય અને દુકાનદારોને પર ધ્યાન રાખીને આપણે ચેક એટલે આપણે સમજી વિચારીને આપણે દુકાન ચેક કરવી. એટલે કે દુકાન જે આપણે ખરીદવા માંગે તે સમજી વિચાર ત્યાં જવું જોઈએ અને ઘર વાળને જે પણ વસ્તુ ખરીદવા માંગે છે તે લોકોને એટલે જે આપણે જે જરૂરિયાત પૂરતી કરવી જોઈએ કારણ કે હમણા તો લોકલ માર્કેટિંગ ના લોકલ માર્કેટિંગ એટલે કે મેં કીધું કે ગામમાં પણ ઘણા ઠેર ઠેર એવી બજાર એવી દુકાનો આવી ગઈ છે જેથી કરીને બધા ગામના જે લોકો છે તેમને બધા શહેરોમાં જવુ પડતુ નથી અને ત્યાંથી ખરીદી કરી શકે છે, પરંતુ પહેલા એ હતું કે ગામડાઓમાં તો આપણને એવી દુકાન જોવા મળતી જ ન હતી જેથી કરીને લોકોએ શહેરમાંજ જવું પડતું ખરીદી કરવા માટે, આથી કરીને હમણે તો લોકલ માર્કેટિંગ પણ આવી ગયું છે અને જેમ કે તમે લોકલ માર્કેટિંગમાં પછી તો હમણાં ઘણા બધા મોલ આવી ગયા છે જેમાં પણ જે બધા અમીર વર્ગ છે. તે વધારે પડતો ત્યાં જાય છે ગરીબ ધરના લોકો ઓલ મોસ્ટ ઓકે લોકલ માકેટિંગ ખરીદી કરે છે નાની નાની દુકાનોમાંથી જે ગરીબ એટલે જે ગરીબ વર્ગના લોકો હોય છે ત્યાં સુધી જોવામાં એ લોકોને ખર્ચ પણ વધારે લાગે છે અને એ લોકોને પરવીતો નથી જેથી કરીને એ લોકો લોકલ માર્કેટિંગ જેવા છે ગામડાઓમાં આવી છે. તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે અને જે અમીર વર્ગ છે તે વધારે પડતા મોલ છે કે પછી જે મોટા મોટા જે હોય છે જે પણ શોપ મોલ બીગ માર્કેટ પછી ઘણા બધા સ્માર્ટ બજાર ત્યાં વધારે ખરીદી કરવાનું ઈચ્છે છે, શું તમે કોઈ એટલે તમારા જે ઘરના લોકો છે તે વધારે પડતા ક્યાં જવાનું ખરીદી એટલે કઈ જગ્યાએ ખરીદી કરવાનું વધારે અનુકૂળ લાગે છે.
કે એ લોકોને અમારે ત્યાં એક છે બજાર છે ત્યાં તે લોકો ખરીદી કરવા ગ ઘણી વાર જાય છે અને કોડીમાર્ટ કે એવું તે આગળ એ શહેરમાંનેવું પણ જાય છે એટલે લોકલ માર્કેટમાં વધુ ખરીરી કરિમાર્ડમાં કોઈ ફરવાનું હોય ત્યારે એ લોકો જાય છે.
હા એ તો બરોબર છે, કારણ કે આપડા ઘરના લોકો પણ સમજે છે, ને એ છે, મારા ઘરે તો હું મહિનાનું જેવું એટલે રાશન ભરું છું અને એ જે લોકલ માર્કેટમાંથી પણ ખરીદી કરું છું છ સ્મા્ટ જાર માટ માટી ખરીદી કરવા માગુ છું કારણ કે સ્માર્ટ બજારમાં પણ આપણને જે ઘર સામાન જે રાશન ભરીએ છીએ તેમાં પણ આપણને વધારે ફાયદો થઈ જાય છે, કારણ કે જે આપણે લોકલ માર્કેટમાં ખરીદી કરી તેના કરતાં થોડું ઘણું દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ આપણને મળી રહ્યા છે, આપણે જે પહેલા એટલે કે કરતા હતા એટલે કે લોકલ માર્કેટ માટે ખરીદી તેમાં કરતા આપણને દસ ટકા જેટલો વધારો આપણે આપી દેધા હતા એમ પણ આપણને દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપણને ડીમાચ છે, સ્માર્ટ બજાર છે તેના પાપાને મળી રહે છે, અને મારા ઘરે જે એક મહિનાનું મેં રાશન ભરું છું તે એકદમ પરફેક્ટલી ચાલી જ રહે છે, અને વધારે પડતું જો ભર તો બે મહિના સુધી ભરું છું વધારે નહીં કારણ કે જે વસ્તુ છે, તે સારી પણ રહેવી જોઈએ બે મહિના સુધી જેથી કરીને આપણે સ્ટોક તેટલો એટલે કે માપનો રાખવો જોઈએ એમ શું તમે ઘરમાં તમારા ઘરમાં જે તમારા જે મમ્મી પપ્પા છે, તે તમારા કેટલા મહિનો રાશન ભરે છે.
અ અમારે ત્યાં મહિનાનું રાશન જેવું ભરાય છે, જેના લીધે મહિના ચાલી રહે છે, અને કોઈ પણ ઘટું વસ્તુ હોય તે બાજુની દુકાનમાં જઈને તેઓ લઈ આવે છે, અને તે સારું કહેવાય છે. એ તેઓસ અ શોપિંગ કે કઈ પણ જરૂરિયાતની વસ્તુ તેઓ બાજુના બજાર માંથી લઈ આવે અને તેઓ સમયસર હળખી રીતના ચલાવે
હા બરાબર છે, કારણ કે આપણા ઘરના લોકો એટલે કે મહિનાનું રાશન ભરે છે, મારા તો એજ કે મારા ઘરે પણ મહિનાનું રાશન ભરે છે, પરંતુ જે વટકટ થતી હોય વસ્તુ તે તાટકાલિક એટલે કે બાજુમાં એટલે કે થોડાક દૂરે જ દુકાાન આવી ગય છે, જેના કારણે હમને એટલું બધી તકલીફ થતી નથી અને શાકભાજીમાં તમે જાણો છો હમણાં તો વિવિધ પ્રકારના જે ગામ ગામડે ગામડે તમે જાણો છો કે આવા અઠવાડ ભરાય છે, અને એટ એ પણ સમયસર ભરાય છે, એટલે કે જે વારે ભરાય છે, સોમવારે પછી અમુક જગ્યાએ મંગળવારે અમુક જગ્યા શનિવારે એવા દર અઠવાડે કોઈ ને પાંચ છ જગ્યા ભરાય છે, જેથી કરીને શાકભાજી આપણને ગમેત્યાંથી તાજી અને મસ્ત મળી જાય છે, શું તમારા ગામડામાં કોઈ આવા અઠવાડિયા ભરાય છે.
હા અમારે ત્યાં પણ બો શનિવારને એવો અઠવાડ ભરાય છે, ત્યાં અમે શાકભાજી ન અઠવાડયિયાનેેલી આવે છે, અને તે ખુબ સારું લાગે છે, કે તાજી તાજી શાકભાજી આવે અને બહુ ઘણા જાતના એટલે ફરવાનું પણ થઈ જાય અને આપણે આપનું મન પણ શાંત રહે અને તે ખરીદી પણ આપણી ઘરની થઈ જાય અ તે ખૂબ મહત્વપૂર્ણ છે, કે આપણે કોઈ પણ બજારમાં જાય તો વસ્તુ સારી રીતના જોઈએ જોઈને લાવી જોઈએ કે આપણે કોઈ પણ ખરાબ વસ્તુને એવું ન લાવવી જોઈએ જેના લીધે આપણે સેહત પર ધ્યાન અાય અને તે ખુબ જરૂરી છે, કે આપણે સારી વસ્તુ જ લાવી જોઈએ આપણે આગળ પણ એ જ વાત કરશું મળશું
હા ચાલો